હલો
હા
હું કરે?
કઈ ની
જમી લીધું બરાબર
તુંયે જમી લીધું
ની બાકી છું.
હ હ
હ
એમ જ કોલ કર્યો કે કઈ કામ હતું.
એમજ કયરો હમ
તો એમ બી મેં ફ્રી જતી મને પોતાને કંટાળ આવતો હતો.
હમ
થોડો ટાઈમ પસાર થઈ જાય ફોન તું કરી તો વાત કરીને તી વાર જમવાનો ટાઈમ થઇ જાય પછી જમીને સુઈ જવાનું રોજનું એજ રૂટીન. બીજું તો કઈ નવું છે નઈ સવારે ઉ
બરાબર
ભણવું આવું પછી કામ કરવુ જમીન એજ કામ
હમ
તો રોજ પહેલા સારું હતું જયારે નાનલા હતા ત્યારે.
બાળપણ
હમ કોઈ ની કઈ મગજ મારી નઈ ખાલી રમો રમો ને રમો
હમ
ની કોઈ નું એટલું સ્ટ્રેસ કે ની ઘરવાલાની મગજ મારી કે ની એટલું ભણવાનું ટેન્શન કે કઈ ની
હમ
મારું હતું ને પણ.
હમ હારું હતું કેમ કે જયારે નાનલા હતા ને એટલે ત્યારે કઈ કામ એવું નઈ કરવાનું હતું એમ. ખાઈ પી ને મસ્તી મજાક ફ્રેન્ડ લોકો સાથે રમવાનું ને એવું જ ને
તો એજ તો હવડે તો ફ્રી ટાઈમ પણ ની મળે
હમ
હડ થોડું વાર ટાઈમ મળે જ
હમ
પાચ જ માલા હતા તે સારું હતું. પાછા નલ્લા કરી દે તો ભગવાન આપણ્યા કેટલું હારુ.
હમ
તેવું ભગવાન ચાન્સ આપે પાછું એ રીતે નાલા થવાનું તો તું થાય કે મત થ જાવ કેમ એટલે એમ ઇમેજિન કરે એવું કે અગર એ રીતે ભગને ચાન્સ આપ થવા ન તો તું થાય કે
થી ગયા
નાજને એમ કે પેલા જે હારું હતું એ સારું જ હતું જયારે માલા હતા ત્યારે એવું થતું હતું કે ક્યારે જલ્દી મોટા થાય ને હવે એવું થતું છે કે નાલા હતા ત્યારે સારું હતું
હાર તો બ
નાલાઈ ત્યારે ઉઊ્ થ ક્યારે જલ્દી મોટા થાય અને આ ઈચ્છા તે ઈચ્છા પણ હવેડે ખબર પડતી છે કે નલાતા એ ધારું હતું
હ
હમ હ
બરાબર છે
હા
બોલ બીજું
કઈ નહી
ીક શું કરે ઘરે બધા
સારા છે તયાર
હ બધા ટીવી જોઈ પોતાના કામમાં વ્યસ્ત છે એવું દેહી ન રોડ બધ પોતપોતાની રીતે પોતપતાના હ મારી રીતે બાડ એ કલો
બરાબર હમ હમ હમ બરાબર છે
બોલ બીજું
કઈ નહી તું બોલ
હલો
હમ બોલી
અરે મને લાગ્યું કટ થઈ ગયું
ના ર
હમ એટલે અવાજ જેવો બંધ થઈ ગયો એટલે મને એવું લાગ્યું કે ફટ થ કે.
હમ બર.
શું બનાવ્યું આજે ઘરે?
આજે તો પાપડીનું શાક હતુ.
એટલે કઈ સારું બનાવ્યું હો હતું તો આવત એમ.
હ.
તારા ઘરે આજે જમવા. તજે જમવા પડ તું પાપડી બનાવી એવું ક તો પાપડી તો મને નહી ભાવે.
તો સારું માં તો તને શું જવું જોઈએ?
તો મને તો ખબર શું ભાવ મને બી ના ન શાક ભાવે.
ઓહો તો ભીંડા બનાવે જયારે તને કેવા કોલ કરા.
હમ જો એક ભીંડા ભાવ અને બીજું બેટા. ભાવે પછી ફ્લાવર બી ભાવે તો.
હ હા.
અને પલક ભી ભવે કરેલા ભી ભવે.
કોઈ બી નિભાવે.
તને આમાંથી કોઈ જ નહી ફવે તો તને શું.
બ તો આખું અલગ મને. તુવેર ભાવે ચોરી ભાવે પોણસી ભાવે.
આ બધું તો આઈ ડોન્ટ લઇક ઇટ ના ના ના ના ના ના. આવું તો મને બિલકુલ નહી મારા ઘરે બનાવે તો મેં કેવું અલગ મારા માટે તો બીજું બને.
બરાબર.
હમ. અને બહાર ન જંક ફૂડ? એ તો આપડું ફેવરિટ છે. પિઝા બર્ગર રોલ વગેરા એ તમારું. ફવટ છે એક ટાઈમ તો ઘરનું ખાવાનું નહી આપે તો ચાલે. પર આવું બધું તો પહેલા.
હમ.
તો ભી ઘરના ખાવાના ન ટેસ્ટ તો છે એ બહાર ના ખાવાના કરતા.
હમ.
જોકે અડે તોવું મેં તો રીલ્સમાં જોયલું કે એ બધું. ાવાનું બાર ન ખાવાનું બું. ખે આવું તેવું. હવે બહાર ન ખાવાનું પહેલા બી વિચાર કરવા પડે એવું.
હમ.
પછી કેટ બીમારી ખાવાવા. હ પેલા વિચાર કરવા પડે. એવી જ રીતે
તે તો છે. પણ આપણને અત્યારે બહાર ન જ વધારે ભાવે એમ.
એજ તો. હડે હવે
ધની મ
છે જેવું જનરેશન. કે બહાર નું ખાવા વાળું વધારે ઘરનું ખાવાનું કરતા.
હમ.
બધાને બાંધ ઘરનું એ ટમ. પલાઈ દે બાર તો પહેલા જુએ એવું છે.
હમ તો.
હવે તો આપડે જ સમજવા પડે કે આપણે ઘરનું ખાવાનું કે બહારનું. અને કેટલું મોંઘું ભ.
પણ આપણને તેવું જ તો ભાવે, જેટલું મહેઘું તે જ તો ભાવે.
હમ્મ, એ તો છે જ. ટેસ્ટ જોએ એના માટે.
હમ્મ. એ જ તો છે.
હમ્મ.
હમ્મ.
એટલું એવું એનો ટેસ્ટ પણ હોય ને.
હમ્મ.
બોલ બીજું.
હું કેય?
બોલ બીજું એમ.
ઊંઘ આવે કે હું?
કોને? ના રે, થોડું એમ, મારો હાથ ને રિલેક્સ ફીલ કરાવ તી છું. કે ખબર નહીં મારો હાથ કેમ દુખતો છે. મે એક સાઈડ એમ સુઈ એટલે એમ
હમ્મ.
એટલે દુખ ગોલ-ગોલ ફેરવતી છું, જેનાથી એમ હારું લાગે.
હમ્મ.
હમ્મ. તો યાર એવું થઇ જાય કે આપડે એક જ સાઈડ એજ સૂઈ રહીએ તો એક બાજુ નો હાથ દુખે, આવી રીતના થઈ જાય તો પછી દુખે.
હમ્મ.
તો એમ મસાજ જેવું કરવો પડે.
હમ્મ.
હમ્મ.
શું કે તું તારી ઘરે હું બનાઈવું?
મારા ઘરે સેવ ટમેટા નું શાક બનાવ્યું.
તો-તો મે આવું અત્યારે જ ખાવા માટે.
આવો, વેલકમ, મોસ્ટ વેલકમ, મે તને ના થોડી પાયડી. તો એના માટે મને પછી ગાડી આપવા જોઈએ, તો મેં તારા ઘરે લઈને આવું.
હમ્મ, બરાબર છે.
તો કંઈ નઈ તું આવવાની હોય, તો મેં આવું લેવા. તો હમણા
ની-ની-ની ચાલશે ખાઈ લે, ખાઈ લે, તું જ ખા.
બીજું તું કીધું એટલે કે આવવા પડશે મને ના ની, આવું બી જમી પણ લે, અને રહી બી જા.
હમ્મ. ની-ની-ની રહેવા કાવાની અત્યારે-
મારા ઘરના તને થોડી કે ના કહે, આપડા સંબંધ એવા છે તો.
હમ્મ.
બરાબર. હું કેય બીજું?
હવે, શાંતિ તો હવે છે થોડી ઘણી પણ હવે એવું જ બધું લાઈફમાં મગજમારી ચાલતી રહી, આ તે, આ તે, કંઈ ને કંઈ.
હમ્મ
ફિહાલ તો ટેન્શન છે કે આગળ શું થશે. ઇન ફ્યુચર આપણું જોબનું. જોબ મળશે તેની કેવી જોબ મળશે એ પગાર આ તે. કેમ કે ઘરમાં આજ બધું ડિસ્કસન ચાલ પૂરે એનાથી માઇડ પર પ્રેશર વધે કે હું કરે પછી એમ જેવું થાય. તો એજ ટેન્શન છે ફિલહાલ તો.
હમમ બરાબર છે.
હમ્મ.
ચાલ તો એવું હોય તો કાલે મંળીએ આપડે.
હા કઈ નહી એટલે અગર તને કોઈ જબ વેકેન્સીની એવી કોઈ વાત આવે. તો તું મને જણાવજે.
હમ્મ હમ્મ સારુ. ચા હમ્મ બહુ.
ગુડ નાઇટ.